હલો
હા મારોવાજ આવી જઈ ગયો છે તમને
મજામાં આવ તમે
હું પણ મજામાં છું તો આજે આપડે થોડીક રમત ગમત વિશે વાત કરીએ
વધુ સારું
હા તો તમને સંભળાય છે ને હું બોલું છું એ
હા સંભળાય છે ઓછું થોડું લાગે છે પણ ચાલશે
હા તો ખૂબ જ સરસ વિષય છે આજુનો રમતગમત એમ રમતગમત જે છે દરેક ઉંમરના લોકો માટે મહત્વનું હોય છે બરાબર ને
બરાબર છે રમત ગમત મનોરંજનમાં ખુબ જ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે
હા એટલે તમે એમ કેવા માંગો છો કે મનોરંજન માટે તો નહી પણ બાકી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે અને નિયમિત રમવાથી જે છે શરીર હંમેશા સક્રિય બનતું રહેતું હોય છે
એ ફાયદાકારક તો મનોરંજન માટે જ છે કારણ કે જો આપણે ક્રિકેટ રમતા હોય તો ચોખ્ખો ન લાગે તો આપણે હાસી મજાક કરીએ અને બધા કેટલા ખુલ્લા દિલ થી આપણે મનોરંજન કરતા હોઈએ છીએ
હા એ વાત પણ છે એટલે આપણે નિયમિત અમતું પણ જો નિયમિત જો આપણે ર રમતા હોય તો શરીર માટે ખૂબ જ લાભદાયક રહે છે
શરીર માટે તો એક બરાબર જ પોઈન્ટ છે કારણ કે યોગા છે કસરત છે એ બધું કરતા કરતા પણ આ ગેમ્સમાં અને રમતમાં ખૂબ જ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો બહુ જ શરીર માટે ફાયદાકારક છે
હ એ વાત પણ તમારી સાચી છે જો જેવી કે આપણે ઇન્ડોર ગેમ રમતા હોય અને આઉટડોર આ બે પ્રકારની ગેમ હોય છે તો ઇન્ડોર ગેમ કોને કહેવાય તો કે જેવી કે આપણે ચેસ રમતા હોય એટલે કે ઘરમાં બેસીને રમાતી ગેમ જે છે એ ઇન્ડોર ગેમ કહેવામાં આવે ચેસ રમતા હોય કેર કેરમ રમતા હોય ટેબલ ટેનિસ રમતા હોય એ બધી જે છે ઇન્ડોર ગેમ છે તો એનાથી શું થાય છે તો કે આપણા મગજની જે બુદ્ધિ જે છે એ આપણો વિકાસ થતો હોય છે એવી બધી રમતથી
સાચું કહ્યું કારણ કે આપણા મગજનો પણ એક રીતે વિકાસ થવો જરૂરી છે
હા એજ વાત છે અને આઉટડોર ગેમ રમતા હોય એટલે કે ઘરની બહાર મેદાનમાં જે પણ ગેમ રમી શકાતી હોય એ આઉટડોર ગેમ કહેવામાં આવે છે તો આઉટડોર ગેમ કેવી કેવી હોય છે તો કે ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય કબડ્ડી રમતા હો હોય ખોખો રમતા હોય હોકી રમતા હોય એવી બધી ઘણી પ્રકારની ગેમો જે છે મેદાનોમાં રમાતી હોય છે અને ગેમ રમવાથી આપણને શું શું ફાયદો થતો હોય છે એ તમે મને જણાવશો
એ સાચું છે દરેક પ્રકારની એવી રમતો પણ ખુબ જ વિશેષતા છે
હા એ રમતો રમવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે આનંદ આવતો હોય છે શરીરની આપમેળે કસરત થઈ જતી હોય છે કેમકે ઘણી રમતમાં દોડવાનું આવતું હોય છે કૂદવાનું આવતું હોય છે તો શરીર ની કસરત પણ થઈ જતી હોય છે એમ
એમાં તો સૌથી સારું તો દોડવાનું જા જાણો કે સો મીટરની દોડ હોય તો એમાં આપણે નંબર માટે આપણે ખુબ જ દોડતા હોય છે પણ એ બહુ જ સારું છે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે તંદુરસ્તી માટે ખુબ ખ સારું છે
હા એટલે દોડવું કૂદવું પછી સતત હલન ચલન કરવાથી શરીર જે છે એ ખૂબ જ મજબૂત બનતું હોય છે બરાબર ને
બરાબર છે આપણું શરીર છે એ ખુબ જ તાજું રહે છે જો આપણે તણાવમાં હોઈએ ગમે ત્યારે તણાવમાં હોઈએ જો આવી રમત રમીએ અને આપણા શરીરના બધા મસલ્સ હલન ચલન થી ખૂબ જ ખુલે છે બધી નસો ખુલવા લાગે છે અને આપણું શરીર એકદમ તાજું બને છે
હા અને રમત ગમતથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે રમત રમવાથી તણાવમાં મગજનો જે તણાવ હોય છે ગુસ્સો જે હોય છે એ ઓછો થાય છે અને મન પ્રફુલ્લિત અને તાજું રહે છે અને બાળકો માટે રમત ગમત શું શું મહત્વ હોય છે એ મને જણાવશો તમને
બાળકો માટે શારીરિક વિકાસ થવો જોઈએ એનું અને શિસ્ત કેવું હોય છે કે બાળકોમાં આપણે રમત ગમતને એવા વિષયો રાખીએ એટલે જોકે શારીરિક શિક્ષણ ના છે બધા તો એ વિષયો માંથી બાળકો બાળમાં ઘણું શિસ્ત આવે છે કે કઈ વ્યક્તિ સાથે કેવી રીતના રેવું કેવી રીતના બોલ મારવો આ તે બધું શિસ્ત આવે છે બાળકોમાં
હા અને રમતમાં નિયમોનું પાલન કરવું એ જરૂરી હોય છે
એ જરૂરી હોય છે એના મેદાનમાં એ લોકો કોઈ એ ગોઠવેલું હોય એ મેદાન ની બહાર જો બોલ જાય કે કઈ થાય તો એ બધું જ એના નિયમ પ્રમાણે જ કરવાનું હોય છે એટલે નિયમોનું પાલન અગત્યનું છે
હા અને એમાં એવું છે કે ટીમમાં કામ કરવાની પણ ભાવના વિકસે છે કે આપણે ટીમવર્કમાં ભેગા બધા રહી ને અને કેમ આપણે જીતવું બીજી ટીમને કઈ રીતે હરાવવી એ પણ એટલે એ બધું માળકોમાં વિકસે છે કે ભેગા મળીને કઈ રીતે આપણેે કામ કરવું જોઈએ
એમાં ટીમમાં તો બહુ જ ફાયદો થાય છે જો આપણે ટીમમાં મળીને એકલી વ્યક્તિ ગમે ત્યાં જાય ગમે તેટલી તાલી પાડે તો સર સરખું ના આવે પરંતુ જયારે એ ટીમમાં ભળી જાય છે અને ટીમ જોડે જો એ તાલી બજાવે તો કેટલો એનો નાદ સુનાય આ સંભળાય છે
હા એ વાત પણ તમારી એકદમ સાચી છે અને રમતમાં શું કે જીત અને હાથ બંને આવે છે અને બંનેમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળશે જો આપણે જીત્યા હોય તો આપણે બહુ જ ખુશ થઈએ છીએ અને બીજી વાર પણ એનાથી વધારે પ્રયત્ન કરવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને હાર હાર હોય તો થોડીક વાર આપણે નિરાશ થઈ જઈએ છીએ પણ આપણને આપણા મનમાં એક અલગ જ પ્રકારનો જુસ્સો આવે છે કે આના પછીની બીજી વાર ગમે તે ગેમ આવે એમાં હું જ જીત મારી ટીમ જ જીતશે એવો એક જુસ્સો પણ આવતો હોય છે એટલે હાર અને જીત બંને જરૂરી જ છે
હા આવો એ આત્મવિશ્વાસ ખુબ આપણને વધારે છે જો આપણે હારરા હોય તો આપણે થોડી વાર માટે નિરાશ થઈ જઈએ છેી પણ પાછું ઊંડે થી આપણને એવું હૃદયમાંથી ભાસ થાય છે કે આપણે પણ આ એક વખત આવી રીતના જીતશું અને આપણે પાછી આપણે ટ્રાય કરીએ છીએ અને ત્યારે એવી મહેનત થી કરીએ છીએ અને આપણે જીત પણ થાય જ છે એવો આત્મવિશ્વાસ આપણામાં પ્રગટ થાય છે
હા અને એવું કેવું છે કે આપણે રમત રમતા ન હોય પણ રમત આપણે જોતા હોય ને તો પણ એની મજા જ કાંઈક અલગ હોય છે જોવામાં પણ આપણને ખૂબ જ મોટા આનંદ ખૂબ જ આનંદ આવતો હોય છે અને એમાં એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દેશને નજીક એક બીજા દેશને નજીક લાવવામાં મદદ કરતી હોય છે અને ખેલાડીઓ યુવાનો માટે પ્રેરણારૂપ બનતા હોય છે અને એમાં હા
એમાં આપણને ખુબ જ મનોરંજન મળે છે હું
હમ હા
એમાં મનોરંજન બહુ જ મળે છે આપણને જો કોઈ પણ જીતે તો આપણે તાલી બજાવીને એને વ્યક્ત કરીએ છીએ એટલે આપને મનોરંજન ખુબ જ મળે છે એમાંથી
હા અને રમતમાં કેવું છે કે આપણે આહાર અને વ્યાયામ કસરત એ રમ એ વગર સારી રમત શક્ય જ નથી આપણો આહાર જ ખરાબ હોય તો આપણે રમત રમી પણ નથી શકવાના અને શરીર પણ તંદુરસ્ત ન હોય તો પણ આપણે રમત નથી રમી શકવાના બરાબર ને
આહાર તો એક મુખ્ય પરિબળ ભાગ ભજવે છે કારણ કે જો આપણો સારો આહાર હશે તો સારા વિચાર આવશે સારા વિચાર આવશે તો આપણે સારું ગમે તે કામ વ્યાયામ એક જ નથી કે રમત એક જ નથી પણ ભણતરમાં બધી જ જગ્યાએ જો આપણા સારા વિચાર અને સારો આહાર હશે તો સારા વિચાર આવશે
હા અને એવું છે કે રમત જે છે એમાં ઘણા બધા આપણા ગુણો છે આપણને વિકસાવે છે તો કેવા કેવા ગુણો જોઈ શકે કે આ જો શિસ્ત છે પછી બીજું જે છે એ આત્મવિશ્વાસ વધે છે બીજું છે ટીમવર્કમાં કઈ રીતે કામ કરવું એ પણ વધારે વધે છે ધીરજ કઈ રીતે રાખવી નેતૃત્વ કઈ રીતે રાખવું આ બધા ઘણા બધા જે પાસાઓ છે અગત્યના એ રમતગમત જીવનમાં આપણને વિકસાય છે આપણામાં તો રમત જે છે એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી પણ આનંદ અને મનોરંજન માટેનું સાધન છે
રમતમાં તો હંમેશા નિષ્ઠા અને સમર્પણ પણ જરૂરી છે
હા તમારી એક વાત એ પણ સાચી છે અને લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે મ હા અને સમર્પણ તમે જે કીધું એમ
રમત ગમત આપણને સમાજમાંથી શું આપે છે એવું જોવા જરૂરી છે
હા એ તો આપણને સમ રમત ગમત તો ઘણું બધું આપે છે એકતા આપે છે ઉત્સાહ આપે છે અને સ્વસ્થ જીવન શૈલી પણ આપણને એ રમત ગમત માંથી જ મળી રહે છે અરે એકતા કેવી રીતે તો કે આપણે બધા એક ટીમ હારી હોય અને એક ટીમ જીતી હોય તો એ બંને ટીમો વચ્ચે બધા સભ્યો વચ્ચે જે છે એકતા જળવાઈ રહે એ પણ સંતુલિત રાખવું પડે છે કેમકે હારેલી ટીમવાળા લોકો જો જીતેલી ટીમવાળા સાથે ના બોલે તો એમાં એકતા ના જ વા એટલે લોકોને બાળકોને નાનપણથીક શીખવવામાં એવું આવે છે કે તમે હારી જાઓ તો પણ એમાં ક્યારેય નિષ્ફળતા હાર નિષ્ફળતા તમારે નથી લેવાની તમને સફળતા આગળની રમતમાં મળશે જ એટલે તમારે એકતા જાળવી રાખ એટ આવી રીતે ઘણા બધા પાસાઓ શીખવાડવામાં આવતા હોય છે તો આજની આ વાત છે ઉપથી મને પણ ઘણ શ શવા મળ્યું અને તમને પણ ઘણું શીખવા મળ્યું હશે એવી મારી આશા છે તો આભાર તમારો
બિલકુલ તમારી વાત સાચી છે બહ બહ ધન્યવાદ